હા.
હેલો જય શ્રી કૃષ્ણ બેન કેમ છો તમે?
મજામાં, મજામાં તમે કેમ છો.
હું મજામાં છું શું કરું છો તમે. શું કરો છો, હું બસ આ હુંતી છું. હ ક થોડું તબિયત ઠીક નથી ને ત્યા હોવાનું.
શું.
પણ માથુ બહુ દુઃખે છે.
એ દવા લેવી છે
હાલ લીધી છે કે. હમ.
કેવી છે છ મહિના પછી કોલ કર્યો.
હા પ્લીઝ ફોન કર્યો હાલો તમારી યાદ બહુ આવતી હતી. ઘરમાં બધા મજામાં છે મામા ના
બધા મજામાં, મજામાં.
હા. બધુ સારું છે હમ મુંબઈ એટલી.
એટલે ચિંતા થાય છે હા ધો પછી. હધ ભીધું.
હા હા ખાધું પીધું. બસ આતી હતી હ. અરે આજ આજે. આજ રતા હતી તો વિચાર તને ફોન કર્યો. ઓફિસમાં પ્રેશન બહુ છે.
સારો કીધું કામ તો ચાલતું રહ પણ તબિયત નુ. ધ્યાન રાખજો વેટા પર જમી લે વું.
સાચી પસ કરે તમે કેવા છો સાસવા કરા છો તમારા
બધા સારું છે સાસુમાં અને ઘૂટના નો ધુખવો છે. દુખાવો છે ડોક્ટર પાસે જાઓ. શું તું આવ તો સારું
સાચું કહેશો તમે અને મુંબઈમાં. રહેવું બહુ મુશ્કેલ છે ને બાર કિરાયા બારા હજાર રૂપિયા થીમ જણીઓ સાથે રહી છે.
અરે. સાચું કું એટલું બધું કોરોનાની પછી તો બધું. વધુ નું. થઈ ગયું ગેસ બરા હઝાર હા બહુ મોંઘું થઇ ગયું છે ગેસ દ્વારાા જાવ તું ચિત્તેર રૂપિયા લેટર હું કરીશ
સ્નેટો ખાવાની બધું પગાર માંથી આધા પૈસા તો જેમાં જે જાય છે.
હા સર શક બજેટ બધ બનાવ્યો થોડી બચત પણ કર્યો અને આવના જવા જમાના ના પાંચસોમાં મહિનો નીકળી જતો હતો.
સાત શ ખ સત્યનદન મે એક પીગીબેન રાખી જે રોજ સો રૂપિયા નાખું છું.
શાબાશ કરી હ બહત સાચું કામ કરી્યું.
સાચું કીધુ. સાચું કહશો તમે ઓફિસમાં બહુ કામ છે. કંપની જેને રોજ રાત નવ વાગ્યા સુધી બેઠે બેઠને છે બોસ
અરે છોકરી શું કરશે છોકરી ક તું ઘર એટલે યાદ આવે છે મમ્મી પપ્પા ને ફોન કરે છે ને.
હ સાચું કો છે પણ પ્રોજેક્ટ નું ડે લાઇન છે ટીનમાં દસ લો છે બધા માણ કરે છે.
હમ્મ સઈ થી. કામ સારું કરું પણ પોતાના માટે પણ સમય કાઢો રવિવારે આરામ કરો દોસ્તો સાથે ફરો ખાઓ પિયો
અને સાચું ક્યો છો તમે મેં નોટબંધી થઈ છી ને નવમ્બરની રાતે
હા આઠ નવમ્બર ની રાત ના થઈ ગઈ તી ને
હા હા ભાઈ
હુ બરામા હતી અમા રાતને બારા વાગ્યા ટીવી જોઈ ને કઈ બેટા પૈસા બંધ થઇ ગયા.
સાચું ક્યો છો તમે આપણા ઘરમાં પચીસ હજાર હતા પાંચસોનો બીજા દિવસથી લાઈન તારામાં તારા મમ્મા ચાર કલાક ઊભા હતા.
હમ્મ સઈ કે
સ્કૂલની ફીસ
મારા પણ છોકરોની ફીસ ભરવા માડે પણ પૈસા ને તો ટીચરે સમય આપ્યો હતો.
ઓફ
કરીશ પણ લોકો એ બન્યા હતા. બેન દેશ માટે છે કઈને ઉભા હતા એ એકતા જોઈને ગર્વ થ્યો હતો.
સાચું ક્યો છો તમે અને કોરોના આયો ને દો હજાર બિસ માં તારા મામાજી ને
હમ્મ.
અને હું રહી પડી હતી. ઓક્સિજન નતો મળ્યો ને હોસ્પિટલમાં બેડ નતો
અ ભગવાન એમના આત્મા ને શાંત તિ આપે પચપન વર્ષનાતા બધાને બહુ યાદ આવે છે.
સાચું કયો છો તમે બેન ઓનલાઈન ક્લાસ ઘરમાં બતા બંધ ડર બહુ ખટો કેવાય ખોટા તીવાસ હોતા હૈ.
પણ એ સમયે અમણે કેમ મળ્યા હતા વોટ્સઅપ પર રોજ વાત ખાવાનું નુ પણ શેયર કરતા હતા.
સુ સાચું કયો છો તમે અને સાધિસિવ સાધિ વિસ્તી ભવિષ્ય એટલે માટે તમારો શું વિચાર છે.
હવે નથી. પેલા કરિયર સેટ કરું છું દો તન વર્ષ પછી.
સાચી વાત કયો છો તમારે સવાર લંબુ બનવું પણ સારું. છોકરો મળે તો ના ન કહેતો
હા નો તો એ પણ બાપાને પાપા પણ એમ જે કરે છે ને પાપા ને ગમવો તો છે નહી
સાચું કયો છો તમે આપણા સમાજમાં છોકરીઓ અબ આગળ વધી જ ગઈ છે. તું પણ નામ રોશન કરશે હે બૂન
હમ્મ યાદ છે. આપણે નાની હતી ત્યારે બગીચામાં કેરી જોરવા હતા.
હા સાચું કયો સો અને મામાએ પકડી લીધા હતા. બંને ને. કાન પકડીને ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી
અને દિવાળીમાં ફટાકડા તમે મને બચાવી લીધો હતો
સાચું કહો, એ દિવસો સોના જેવા હતા બેટા કોઈ ટેન્શન નહીં, તો બસ રમવું અને ખાવું
હમ
હવે અન દિવાલી માં ઘરે આવશે ને? તો મમ્મી તારા મમ્મી તારા માટે ઘુંઘરા, મોહન થાલ લાડુ પણ આપશે
જરૂર.
જરૂર જરૂર બે વરસ થઈ ગયા ગાવ નથી. હા ઉતરાયણમાં પતંગ ચ. પણ બધા ભેગા થઈ ને ઉડાવશે એ કાફી એ કાફી નન નદી કિનારે મેલવા અને કિનારે મેલાને મજા આવતા
હમ ગાંવ ની યાદ આવે છેમ. બહુ યાદ આવે છે છે. બહુ મંદી ની તંગી
સાચું કેશો તમે બુન બહુ યાદ આવે છે. પણ હું કરવાનો સંસ્કાર તો ભૂલી નઈ જવાતું ને. પણ જ્યાં રહ્યા તા આપણને રીતી
હમ્મ ઓફિસ માં બેસી બેસીને કમર દુખે છે, ને મારી તો
હા, સાચું કેસો તમે પીઠ નો દુખાવો થાય છે. એક સવાલ પર
બઉ બીજું બેનું તડેલુ ઓછું ખાજો.
હા સાચું ક્યોસો તમે. મેં મેનશિફ્ટ લીધી છે જીને પણ સમય નહોતો મલ્યો.
હમ્મ સમય કાઢવો પડશે બેટા. સેહત હોય તો બધું જ હોય.
સાચું કયો શો તમે. પર પગારમાં બીસ પરમ પરસેન્ટેજ તો બચત કરો અને વઈ એસ આઈ પી શુરૂ કર્યો એચ પી વીશ કહું. પાંચ હજાર થી શુરૂ કર્યો, બહુ સારા દસ વર્ષ પછી મોટી રકમ થઈ છે ઘર લેવા માં કામ આવશે. અને સપનું છે તો પો તાનું ઘર લેવાનું તો ભગવાન તમારું સપનું પૂરી કરી શે. ચાલો, આપા પછી વાત કરીએ, જય શ્રી કૃષ્ણ.
ઠીક ઠીક હે, જય શ્રી કૃષ્ણ.